હ
નમસ્તે કેમ છો.
મેં મજામાં છું તું કેમ છે.
હા નામ મજામાં જ છું.
હા
બોલો ને શું શું કરું છો.
આ તે ખૂબ સુંદર સુંદર અને જરૂરી વિષય છે કારણ કે કે બાલપણમાં જે આદતો પડે એ ઘણી વાર આખા જીવન કારે રહી છે.
બરાબર હા હા સાચું સાચું છે જો બાળકો ને નાની ઉંમર સારી આદતો શીખવા શીખવા પડે છે ને આ નાનું નાનું હોય તવીી આદતે લગવાનું. પડે છે.
બિલકુલ સારી આદ તો કેવલ રિશ્તે માટે નથી. સ્વસ્થ વ્યવહાર અભ્યાસ સંસ્કાર અને આત્મનિર્ભર માટે પણ ખૂબ બસ સાચી વાત છે.
સારી આદતો શા માટે જરૂરી છે.
હ
પેલા તો એ કે કે બાળક ને સારી આદત હોય લગડાવી શા માટે. જરૂરી છે.
હા કારણ કે આદતોથી અર થી બોલવું અભ્યાસ કરવો અનનનો આદર કરવો શેર કરવું ખોટું ન બોલવું આ બધી આદતો બાલકને સારા મનુષ્ય બનાવે છે.
સાચી વાત છે. એટલે આદત કેવલ રોજની રૂટી નથી. અ ચારિત્ર નો ભાગ છે.
હા એકદમ જે બાલક નારી ઉમરથી સારી આદતો શીખે છે એ મોટે થઈને પ્યાન જિમ્મેદાર બને છે.
હમ બાળકો જયને શીખે છે બરાબર ને
હા
તારા મતે બાળકો ને આદત શીખવાની સૌથી. પહેલી રીત કઈ છે.
અ સૌથી પહેલી વાત. હમ બાળકો જોઈને શીખે છે. માતા પિતા દાદા દાદી ઘરના મોટા લોકો જે કરે. એ બાલક જોય છે અને ઇમિટેટ કરે છે.
હા જો માતા પિતા પોતે સમય પર ઉઠે. સ્વચ્છ રહે નમરાત્રથી બોલે. ઓ ઓછું વાપરે તો બળક પણ એ સીખે.
હા જરૂર બિલકુલ. અ એટલે બાળકને ઉપદેશ. આપતા પહેલા પોતે ઉદાહરણ બનવું જરૂરી છે અ. સમય પર ઉઠવાની આદત.
હમ ચ એક એક હવે એક એક આદત પર વાત કરીએે. બળ કોને. પહેલા ઉઠવાની આદત કેવી રીતે લગાવી.
સૌથી પહેલી વાત બાલકને જોઈને શીખે છે.
હમ.
પહેલે તો માતા પિતા એ પોતી રોટીન બનાવ બાલક. અને અને રોજ એક જ સમય. સુતાડું અને ઉડ ઉ ઉઠાડું. રાત્રે ખુબ માડું ટીવી અથવા ગેમ ના આપવી. સવારે. ઉઠે ત્યારે પ્રેમથી જગાડો.
હમ સાચી વાત છે હા. ગુસ્સેથીું ઉડાવશું તો બાલક ચીડચીડ બની જાય.
હા સવાર સવારનોો સમય આનંદી બનાવો.
જેમ કે આ સવારનો સમય આનંદ બનાવો. જેમ કે સુૂરજ પ્રાર્થના હલવું સ્ટેચી. પાણી પીતું ધીરે ધીરે આ આદત પડે છે. સ્વચ્છતાની આદત બાલકોને સ્વચ્છતા ની આદત કેવી રીતે શિકડવાળની હેલો
હલો હા હા
આ બાળકો ને સ્વચ્છતાતી કેવી રીતે શીકડવાની
અ એટલે આ કામ ને મ- - મજેદાર બનાવી શકાય જેમ કે રેમ સાથે હેન્ડવોશ કરવો સ્ટીકર રિવાર્ડ આપણે સ્વચ્છતા ચાર્ટ બનાઓ
બરાબર રોજ રોજ નાવું પડશે હાથ ધોવાના આ બધી જ નિયમિત કરવાનું પડશે
હા
બરોબર વા એટલે દબાવ કરતા મજેદાર રીત અસરકાર છે.
હ બાલો. કોઈ ને ના.
કૃપયા આ. આ અ માફ કરજો આ સંસ્કારની આદત તે કેવી રીતે લકડવાની
હ બાળકોને નાના ઉમરથી કૃપયા આભાર માફ કરશો. નમસ્તે આવજો જેવા શબ્દો વાપરાદા શીખ. વાળવા જારે કોઈ મદદ કરે તારે થેન્ક યુ બોલો. ભૂલ થાય તો સ્વારી કહવું આ ખૂબ જરૂરી છે.
હા બ જરૂરી જ છે. હ હા આ નાના શબ્દોથી બાળકો એનુ વર્તન ખુબ સુંદર બને છે.
હા બિલકુલ આ આદતોથી નમ્રતા આદર અને સભ્યતા આવે છે.
બરાબર બરાબર બાળકોને ને અન્ન નો આદર કરવાની એ આદત કેવી રીતે શીકોડવાળ.
હમ. પ્લેટ માંકો પરોસું. પછી જોઈએ તો વધારે આપું કિસાનની મહેનત વિશે. કહૂ અ જેટલું જોઈએ એટલું જ. લેવું એ શીખવું ભોજન ન બગાડવું નહી સ્પષ્ટ કહો.
હ સાચી વાત છે આ બોલવા નુ પડશે બાલ્કના હા ક્યારેક બાલકો પ્લેટમાં ગનો ની આલી છોડી દે.
હ હા.
હા એટલું ના થાયને.
હ
વસ્તુના નો વ્ય વ્યવસ્થિત રાખવાની આદત બાલકો. કોના ખૂબ વસ્તુઓ. ફેકી દે ટોઈજ ઈધર ઉધર રાખે એ સુધરવાના શું કરવું.
હમ. એને કામ પછી વસ્તુ જ જે મુ મુકવી. આ આદત શીખવાડવી રમ્યા પછી ટુડે બોક્સમાં મુકવા સ્કૂલ બેગ તૈયાર રાખવી, પુસ્તક સેલ્ફમાં મૂકવા, શૂઝ ઠેકાને રાખવા.
હા શુરુઆતમાં રોજ યાદ કરવાવું પડશે.
હા પણ ધીરે ધીરે એ સેલ્ફ ડિસ્પ્લાન બની છે. જાય છે.
હમ સમય પાડવાની આદત. બાળકોને ના સમય પાડવાની આદત કેવી રીતે લગાડેવી?
અ એ માટે રુટીન જરૂરી છે. ઉઠવાનો સમય, અભ્યાસનો સમય, રમવાનો સમય, ભોજનનો સમ સમય, સુતાનો સમય
હમ એટલે આ શેડ્યલ બનાવવો.
અ હા જો બાલકને ખબર હોય કે કયા સમયે શું કરવું? તો એ વ્યવસ્થિત બને છે.
હમ બરાબર છે. અભ્યાસની આદત બાળકોને નિયમિત અભ્યાસની આદત કેવી રીતે લગડવાની?
અ રોજ થોડે નિશ્ચિત સમય અભ્યાસ માટે રખો. ફક્ત પરીક્ષા પહેલા એનું એ કરવું અભ્યાસ માટે શાંત જગ આપ વી હોમવર્ક પછી થોડે બ્રેક અથવા રીવોર્ડ આપી શકાય.
હા જયારે માતા પિતા બૂમો પાડે છે ને ત્યારે બાલકને અભ્યાસ વધારે ન ગમે.
વાંચવાની આદત, પુસ્તક વાંચવાની આદત, કેવી રીતે લગ લગાડવી?
અ બાલકને ઉમર અનુસાર રંગીન પુસ્તક ચી ચિત્રકલા નાની મો મોડલ સ્ટોરી આપવી. રોજ દહ પંદર મિનટ રીડિંગ ટાઈમ રખો મા માતા પિતા પ્યાન સાથે વસીને વાચ છે તો અસર વધારે થાય.
હા બેડ ટાઈમ સ્ટોરી પણ ખુબ સ
હા એથી બાલકનું ઇમેજિન પેન વધે ને ભાષા પેન.
હા બરાબર. તમારે જોડે વાત કરુંને ખુબ ભાલ લાગે છે હા. તો બીજો કોલ કરીશ તમને બાત કરું છું. સાંભળું છું ધ્યાન રાખજો.